હા અવાજ જ આવે છે મારો.
હા તો આજે આપડે સોશિયલ મીડિયા ને ગેમ્સ ઓનલાઈન ગેમ્સ ને એ બધાના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરી સુ બરોબર ને.
હ. વાત કરીએ આપણે સોશિયલ મીડિયામાં તો અત્યારે ઘણું બધું વધી ગયું છે. બધા એમને એમાં જ આખું ટાઈમ પાસા કરે છે. જયારે પણ નવરા હોય બેજ ઉ માય ને એજ ખોલીને બેહિ
હ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે ખુબ જ અને એમાં પણ સોશિયલ મીડિયામાં પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ સ્નેપચેટ ટ્વિટર આ બધાનો ઉપયોગ ખુબ જ વધારે પડતો થઈ રહ્યો છે.
પણ અત્યારે બધા જ વ્યક્તિની એ આઈડી સોશિયલ મીડિયા ઉપર હોય કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે સોશિયલ મીડિયા સાથે હમ નથી બધા જ છે એની પાસે અને આખો દિવસ એજ કરતા હોય ઇન્સ્ટાગ્રામ હોય કે વોટસઅપ હોય કે યુટ્યુબ પર અને એમે વાતો પેલા ફોનમાં કરતા કોલથી કરતા ને અત્યારે બધું ઇન્સ્ટાગ્રામ
બધા ચેટિંગ ઉપર મેસેજ કરી કરીને વાતો કરે અને રીલ્સો એવું બધું જે જોઈને ટાઈમ પણ બગાડે પરંતુ તમે એ વાતે સાચી કે આવી રીતે લોકો રીલ્સ તો ને એ બધું જોએ અને એના કારણે પોતાનો ટાઈમ બગાડે પછી મગજ બગાડે પછી આ પોતાની આંખને પણ નુકસાન કરે એની જગ્યાએ જોએ કોઈ કામની વસ્તુ જોવે ધારોકે શેર માર્કેટ વિશે કોઈ ટીપ્સ લેવી કે પછી અન્ય કોઈ સબ્જેક્ટ વિશે શીખવું કે નવા કોઈ બિઝનેસ ચાલુ કરવાથી કેવી રીતે શું કરવું એવી રીતે જો માહિતી લેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે ને તો એનાથી સારુ એ માહિતી એ પ્લેટફોર્મ ઉપર આપણને ના મળે પરંતુ લોકો આ બધી માહિતી મેળવવાની જગ્યાએ જે વધારાને જે રીલસો એવું બધું આવે ને જે એ જ જોઈ રહ્યા હોય છે લોકો
હ તો એમને એમ જ બધા મજા આવે કારણ કે એના સિવાય બીજું તો કોઈ ઇન્ટરેસ્ટ જ નહી હોતો કારણ કે આખો દિવસ એ આજુ બધા વેડિયો બનાવે નાટક કરતા હોય કે ડાન્સ કરતા હોય કે એ બધું જ જોવાવામાં એમને બધા મજા આવે હા અને આમાં તો શું કરે સેર બજારનું હોય એ તો કોણ કે જેને પરિવાર ના આગળ વધારવાનો છે. એને કમાય ખાવાનું પુરુ પાડવાનું એ બધા જ કર બાકી તો બધા આજ કરતા હોય ફોનનો ઉપયોગ જે કરે સોશિયલ મીડિયાનો એ બઉ ખોટું કરી રહ્યા છે. છે વધારે લોકો
સોશિયલ મીડિયાનો ઉપયોગ
ભારી એ બધા કોનટેનટ માટે પણ સોશિયલ મીડિયાનું એ કટુંબ થઈ ગયું હો કે ભાઈ
કોઈ પણ દ દુકાનનું માર્કેટિંગ કરવું હોય તો તરત જ એ દુકાની રીલ્સ બનાવીને કોઈ પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર અપલોડ કરાવી દે પૈસા આપીને જેનાથી એમનું એડવર્ટાઈઝમેન્ટ પણ થઈ જાય એના
હા એનો આઈડયો બનાવે ફોટોગ્રાફી બ્લોગિંગ અને મા ર્કેટિંગ પણ એમ બધું એનામાં થઇ જશે હ શું શિયલ મીડિયા પણ વધુ સમાન મસાજ કરે. આમ તો યોગ્ય નથી પણ જે આમ માટે કરે છે વેપારીઓને બધા એ બધું બરાબર છે કે જે આના બાળકો છે એની બધા જે વાપરે છે ને એ બધું ખોટું છે.
હા એટલે જ ને જેટલો ઉપયોગ થાય છે ને સોશિયલ મીડિયાનો એનાથી વધારે એનો દુરપયોગ થાય છે કારણ કે જે આ રીલ્સો જોવા માટે મેસેજો કરવા માટેને આ બધું ઇન્ટરનેટ મફત થયું ને જે અનલિમિટેડ એનું એક તો મેન કારણ એજ છે કે ઇન્ટરનેટ અનલિમિટેડ થયું ને એના કારણે સોશિયલ મીડિયાનો
હા વાત તો સાચી એના કારણે થઈ ગયું છે બધું ખાલી એટલું મોછમાં શું કરે છે ખાધું ના ખાધું એ બધું જ અંદર વાતો કરે એલે બધી વાતો ફાલતુ વાતો થતી જ નઈ અત્યારે શું ખાધું એટલે શું ખા ખાઈ લીધું હશે એમાં શું એને બધું વાત કરવાની આવી બધી વાતો પણ એ બધી ફોનમાં કરવા મંડી ગયા અને એની એ પાછુ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને આ જ કર્યા વગર નેવાતું સવારે ઉઠે છે કે હવારે ઉઠી ગયા પ
સૌથી પેલા સોશિયલ મીડ એ એકાકાઉન્ટ ચેક કરે. પોતાનું કે એમાં કોઈ મેસેજ આયો નથી ને. જરૂરી કે આવી રીતે કોઈની મેસેજ વાતચીત કરવાની બાકી રહી ગયુ હોય તો ક્યાંક જવાનું કોઈ પણ વસ્તુ નક્કી કરવી હોય કે કોઈ પણ વસ્તુ જેટલ સામાન્ય કામ હોય ને જે એ પણ સોશિયલ મીડિયા ઉપર પૂછી ના કરે.
હા ન એ જે બધી ખોટી આદતો. છે એ બધી શ સુધારવાની જરૂર છે અને આમાં જેમ વાપરા છે ને એ કેમં મેં જામા વાપરા ને તો પણ વધારે સારું છે.
અને જે પેલા
ભણવાનું આવે છે પછી ઓનલાઈન ધા કોર્સ આવે છે આ બધું એનામાં જે વાપરે ને તો બધા ઉપયોગી અને ખાસ કેમ વિદ્યાર્થીઓ. ભ્યાસમાં જે સમય વધુ વાપરે ને તો બરાબર પણ શોર્સ ને રીલ્સ ને એનામાં રેડિયો બનાવાના ફોટા અપલોડ કરવાના. એ સવારે શું કરે છે આમ કરે એ બધું થોડું ઓછું કરવાનું.
હા અને ખાસ કરીને તો આ બધું વધી ગયું એનું કારણ એક જે કીપેડ ફોન હતા એની જગ્યાએ સ્માર્ટ ફોન આવી ગયા ને એના કારણે એક આ બધું બહુ વધી ગયું.
અને પેલા જે હતું એમ કે હમ હોજગારી ઓછી મળતી એટલે શું બધાને જેમ પૈસા ને બધું ઓછું હોય અત્યારે બધાને જેમ પૈસા જેટલા બધા થઇ ગયા બધાને પર્સનલ ફોન તો જોડે હોય જ છે. અને એના કારણે બધા ફસ લી એકલા ફોન મં ફોન માં જ રહે બાજુમાં બેઠા હોય તો ફોનમાં જ વાત કરતા હોય. અને એમ સમજતા ને બાજુ બેઠા બાજુમાં જ વાત કરીએ. ડાયરેક્ટ ફોન કરીને વાત કરતા આ જે બધું છે ને એ થોડું ઓછું કરવાની જરૂર છે
હા એજ છે વચ્ચે હમણાં તમે વાત કરી એના ઉપરથી મને એક પિક્ચર નું નામ યાદ આવ્યું તમે જોયું હશે કે નહી ખબર નઈ ગુજરાતી પિક્ચર છે નાનખટાઈ તો એમાં પણ આવી રીતે જ હોય છે બધા અલગ અલગ શહેર માંથી આવે છે ગામ મા પિતાને મળવા માટે અને પછી ફોન ફોનમાં હોય છે આખો દિવસ પિતાને કોઈ મળતું નથી કે કોઈ વાતચીત કરતું નથી કઈ પૂછતું નથી જો પિતા ફોન કરે ને તો એમના જોડે વાત ફોન ઉપર જ વાત કરી લે એમને એમ નથી ખબર પડતી કે આપડે પી પિતાના ઘરે આયા છીએ તો રૂબરૂ ફેસ ટુ ફેસ વાત કરીએ તો પિતા એમના જોડે વાત કરવા માટે એમનો ફોન કરે ને એ પછી વાત કરે એવું બધું અંદર બતાવતા હતા પિક્ચર માં
હા એજ ને આપડે ખાલી પાણી નો ગ્લાસ મંગાવો તો એવું નઈ કે આમ બઉુ પાડે કે ભાઈ પપ્પા પાણી દે મમ્મી પાણી દો કે ભાઈ બેટા પાણી દેવું નઈ હરે ફોન માથી મેસેજ કરે પાણી દો એટ હ આટલું બધું થઈ ગયું છે ખોટું વપરાશ જે થાય ને એ બઉ ખોટો છે
હા એટલે જ જેટલો ફાયદો છે એનાથી વધારે દૂરાય ગેરફાયદા છે એટલે જ ને પાછું વળી બીજું કે ઇન્ટરનેટ અનલિમિટેડ થઈ ગયું છે જે એના કારણે લોકો મોબાઈલ જે સોશિયલ મીડિયા મૂકે તો સોશિયલ મીડિયા મૂકે પછી ગેમ રમવાનું ચાલુ કરી દે ઓનલાઈ ગેમ પબજી ફ્રી ફાયર એવી બધી ગેમ શ રમે
હા એજ ને આખો દેશ નવરા ના પડેને સોશિયલ મીડિયા માં આવી જાય એટલે આમ બધ થોુંણું ઓછું જરૂરી અને આજે વાપરે સોશિયલ મીડિયા એ બધું કરતા હોય એ વધતું જાય છે, એનું પ્રમાણ કારણ કે અત્યારે જે જન્મે છે, ને છોકરા બાળકો એમને તરત જ આપી દે કે ભઈ અલેમ બેટા ફેસબુક જો ઇન્સ્ટાગ્રામ જો કારણ કે ઈ હેરાન કરે
આ હેરાન
હ મોબાઈલમાં પકડાવી દે એટલે શાંત રે બાળક નાનું હોય એટલે એને તો મજા આવે. ભાઈ સમજતા નથી ના આજ કલ ના બાળક પણ
હા એના કારણે જ અત્યારે નાના બાળકોને પણ ચશ્માં આવી જાય છે નાની ઉંમરેજ
હ આની ઉમર ચશ્માં પણ આવી જાયે એમ બધું નાટકમાં વધારે કરે, બધી ખાવામાં એવું કરે. કારણ કે, મોબાઈલ વગર ખાવા જ ના.
હા, એ જ ને મોબાઈલ વગર ખાવાના દે મોબાઈલ આપો ને તમે અંદર એમાં કાર્ટૂન ચાલુ કરી આપો તો જ ખાવાનું ખાય, ને તો કજ્યા કરે ને એવું બધું કરાય પરંતુ ખાવાનું ના ખાય.
હમ્મ ખાય ની ખાવાનું ઓછું, ઉપર જોવા વધારે એટલે પછી આંખને બધી શું થાય નુકસાન જ થાય ને આંખને બધાને
હા, એટલેજ ને. પછી પાછું એ બધું નુકસાન એટલું જ કરે, અને હમણાં તો મેં જોય છે, ત્યાં સુધી મન ખબર છે. ત્યાં સુધી નાની ઉંમરના બાળકોને પણ ચશ્મા એટલે પાંચ-પાંચ ને પાચ ચાર વર્ષના બાળકો હોય ને ચાર-પાંચ વર્ષના તો એ તો એમના પણ ચશ્મા આવેલા હોય. એક- એક બે-બે નંબરના પાછા ઓછા નહી.
આવી ગયા હોયને, હવે પાછુ પેલું ઉપડી છે ને લોગીનવાળુ કે આખો દિવસ બ્લોગ બનાવ-બનાવ કરે કે શું કરે? આપડે ઉઠ્યા હોય ત્યારથી કરીને ખાવા બેઠા હોય. બજારમાં જઈએ કાઈ પણ વસ્તુ કરવા ગયા હોય, કાઈ પણ શું? કરતા હોય, આપણે જે કરતા હોય ને બધું મોબાઈલમાં અંદર મોકલે. આ પણ થોડું એ હમ્મ બદલવાની જરૂર છે એના કારણે બધા એક્સિડન્ટઓ જે થયા કે મોબાઈલમાં વાતો કરતા કરતા જાય એ પાંચ વાગ્યે ઊઠ્યાં હમ્મ મા તું મોબાઈલમાં જોય આગળ તો જુવે જ નહી એટલે એના કારણે થોડા એક્સિડેન્ટ થાય છે.
આમ જે તમે વાત કરી કે પેલું બ્લોક બનાવે ને એ બધું તો એ બધા ઉપર બંધ પ્રતિબંધ તો મૂકોવો જ જોઈએ પરંતુ એ તો એમનું કામ બની ગયું છે કારણ કે એ બધા બ્લોગ બનાવીને પૈસા કમાય છે જે પૈસા કમાય છે એનો કોઈ વાંધો નહી પણ જે જોવા ટાઈમ બગાડે છે ને એ દુરપયોગ છે પેલા તો જે પૈસા કમાય છે એ તો એનો ફાયદો જ છે ને
હા એ તો વાત સાચી જ છે ને હવે હવે એ આપણે દ થવાનું નથી આપણે ક્યાં શું નહિ કરશે. આમ બધું થઈ ગયું છે એવું ચાલો એનાથી આપણે શીખશું બીજું બધું કર શું અવે સારું લ
સારું બાય
બાય